હલો
જય શ્રી કૃષ્ણ કેમ છો હું કોણ મજામાં છું તમે કેમ છો
બસ હું પણ મજામાં છું જય શ્રી કૃષ્ણ બાકી ઘરમાં કેવું છે બધા
બસ બધા મજામાં છે જો ને વરસાદ બી આવતો નથી ઉનાળો કેટલો બહુ જ તાપ તપે છે અમારા અહિયાં તો
હા એ તો છે જ ઉનાળામાં તો હાલત ખરાબ થઈ જાય આ વખતે તો બો બો ગરમી થઈ હતી બહુ ગરમી હૈ હજુ સુધી હજુ સુધી બહુ ગરમી પડી રહી છે
સાચું કહો છો તમે એટલો તાપ તાપી રહ્યો છે ને કે બધા આપડી આ હાલ છે તો વિચાર કરો ખેડૂતો જે લોકો લોકો વરસાદ ઉપર નિર્ભર હોય છે એ લોકોનું કે શું હા થતી હશે
હા એ તો છે જ ખેડૂતોની તો બહુ બો દશા ખરાબ હશે હવે તો આ વખતે તો ગરમીમાં આમ થાય કે પંખા વગર તો બેસાય પણ નથી
પંખા એસી કુલર બધું ફેલ છે એટલો તાપ તપી રહ્યો છે આપડે બહાર જઈને આઇએને તો એવું લાલ એવું લાગે લાલ લાગે છે એટલું એટલો તાપ તપી રહ્યો છે
ગરમીમાં તો એવી હાલત ખરાબ થઈ ગઈ કે એસી કે કુલર આ બધા વગર કઈ કોઈ પણ જગ્યાએ આપને ઘરથી ઘરથી બહાર નીકળે તો આપણને ચાલે જ નહીિ
સાચું કહો છો તમે અને જોઓ ને અ કેટલું આપણે પણ આપણે પ્રકૃતિ સાથે થોડો હસ્તક્ષેપ આપણે આપણે કેટલું પ્રદૂષણને એવું બધું કરીએ છ છેએ તો એના એની આડઅસર આપ આપણને જોવા મળે છે કે જો વરસાદ ટાઈમ પર થતો નથી કા તો આખી હવે કોઈ સિઝન જ નથી રહી ગયો કે હવે આ સિઝનમાં વરસાદ થાય કે હ આમ ચોમાસો અં ઉનાળાઓ કે શિયાળો એવું બધું બધું મિક્સ થઈ ગયું છે જયારે વરસાદ જોઈતો હોય ત્યારે તો થતો નથી અને જયારે આપણને કોઈ વરસાદની જયારે ખેડૂત ની ફસલ બધી પાકેલી હોય હવે એને એ ફસલ ને આપણને અવેરવાનો ટાઈમ આવે છે ત્યારે વરસાદ થઈને એ અનાજ નો બગાડ કરે છે તો એ પ્રમાણે જોઈએ તો જયારે વરસાદ જોઈએ ત્યારે તો થતો નથી અને જય્યારે આપણે એની રાહ જોઈ રહ્યા હોઈએ તો ત્યારે એ આવતું નથી
હા એ તો તમે ખરેખર સાચી વાત કીધી કે ભાઈ જયારે આપણને જરૂરત હોય કે હવે આવું જોઈએ વરસાદ તો ત્યારે એ નહી આવે અને જયારે આવે આવા ટાઈમમાં આવે કે બધા ખેડૂતોને નુકસાન કરી દે
સાચ ચું કહો છો તમે અને હવે જો આ બધી જગ્યાએ આટલા બિલ્ડિંગો અને અ સડક નો અને એવું બધું આયોજન આટલો આપડ સિટી એટલો બધો બની ગયો છે બધી જગ્યા જનસંખ્યા વૃદ્ધિને કારણે આટલી બધી બધી જગ્યા આપણે જોઈએ તો રોડ જ રોડ છે તો એના લીધે બી જો વરસાદની જે પાણી એનો અંદર નઇ નથી જતો તો એ પણ એક કારણ થઈ શકે છે કે આપણને પાણીની બી કમી થઈ જાય છે અને વરસાદ બી એના લીધે ટાઈમ પર આવતો નથી
હા એ તો છે ને હવે આ ગરમીમાં તો એટલી હાલત ખરાબ છે કે પાણી ને કેટલી પ્રોબ્લેમ થઈ જાય કે કેટલી જગ્યા પર પાણી નહી મળતો ટાઈમ સર કે પાણી ની તો બહુ દિકકત થઈ જાય આ ગરમીમાં તો પાણી એટલે પાણી બહુ જરૂરી છે પાણી વગર તો ચાલે જ નહી
સાચું કહો છો તમે જલને બચાવવાનું બહુ જ જરૂરી છે અને આપણે બધી રીતે આપણે જોયું છે કે કેટલું પાણીનો બગાડ થાય છે પ્રદુષણ થાય છે એ બધું કેમિકલમાં બધી આ મોટી મોટી ફેક્ટરીઓ છે એનું બગાડ છે એ બધું અ એનો નિકાલ કેમિકલ છે એ બધા અ મોટી મોટી નદીઓને એમાં જાય છે તો એ બધું પાણીનો પણ વગાડ થાય છે તો એ પ્રમાણે આપણે જલને આજે નહી સાચવીશું તો કાલની પેઢીને શું સપોર્દ કરીશું આપણે
એ તો છે આપણને જલ એ આપણનું જીવન છે એટલે આપણને સાચવું બહુ જરૂરી છે તો આપણને આજે સાચવીશું તો આપણ આવતી કલે જે લોકો આવશે એને પ્રોબ્લેમ ના થશે આપ આપણા બાળકો પછી બાળકો પછી બાળક તો જે આવશે જનરેશન જનરેશન વધતો જશે તો આ પ્રોબ્લેમ ઘટશે નહી વધવાની જ છે કે ભાઈ પાણી નહી મળવાનું હવે આપણને એટલી પ્રોબ્લેમ થાય તો આવતા જનરેશનને કેટલી પ્રોબ્લેમ થવાની
સાચું કહો છો તમે એકદમ સ ખરી વાત કરી તમે અને એક સ્લોગન છે ને કે જલ હૈ તો કલ હૈ એ પ્રમાણે જો આપણે આજે જલ સાચવીશું તો કાલે આપણે આપણા જે આપણી જે આગળની પેઢી છે એને આપણે આપડે આપણે સુપૂર્ત કરીશ શું જો આપણે આજે જલ નહી એને નહી અ વા અ આપણે સેવ નહી કરીએ તો પછી કાલે આપણે આપડી જે આગળ આવનારી પેઢી છે એને શું આપણે આપીશું અને જો હવે તો જલ પાણી પણ એના અ વેચાતું થઈ ગયું છે કે બધા કેમ્પરમાં કે બધી બોટલોમાં અ બધું પાણી આવે છે આપણે આરો આરોથી પણ પાણીને શુદ્ધ કરીએ છે તો એ પ્રમાણે જો પહેલા કેવા અ કૂવા નળ અને અ નદી નાળામાં જે હતું તો એ પ્રમાણે એમાં અ એનો એ અ સાચવાતો તો હવે તો એ પણ સોર્સ પણ ઓછા થઈ ગયા છે કે એ સોર્સ થોડા વિલુપ્ત થઈ ગયા છે જે આપણા અ પહેલાથી પારંપરિક સ્ત્રોતો હતા પાણીના એ
હા એ તો છે જ હવે તો આ આપણે આરો યુઝ કરીએ તો આમાં કેટલો બધો પાણી વેસ્ટ થઈ જાય તો એ પણ એક સાચી સારી વાત નથી કે ભાઈ આટલો બધો પાણીનો બગાડ થાય છે તો એ પણ આપણને પાણી સ્ટોર કરવો જોઈએ અને પછી એનો વપરાશ કરવો જોઈએ પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણે પોતે પણ આ એ પાણીનો યુઝ નથી કરતા કે કોઈ પણ લોકો આ પાણીનો યુઝ નથી કરતા મળે તો એટલે બહુ બધું નુકસાન થઈ જાય છે
સાચું કહ છો અને આપણે વોશિંગ મશીન ડિશવોશર આ બધા જે આપડા એપ્લાયન્સીસ આવ્યા છે નયા નવા નવા એ બધી એપ્લાયન્સીસમાં પણ આપણે પાણીનો કેટલો બગાડ કરીએ છીએ કપડા ધોવાય છે તો કેટલું બધું પાણી વોશિંગ મશીન ના થ્રુ અ જતું રહે છે તો હા તો આ રીતે પણ આપણે પાણીનો વપરાશ તો વધી રહ્યો છે પણ એવું કઈ નથી કે પાણીના સ્ત્રોતો વધી રહ્યા છે તો એના એ જી ના જૂના ને જૂના છે
હા એ તો છે તમારી વાત સાચી છે કે ભાઈ પાણી એટલે આપણને પાણી આવવાની તો કોઈ પણ વ્યવસ્થા નથી ને પાણી બગડાઈ જાય છે આવું બધું આ એ એસી માં કુલર આ બધું આ બધું જ રીતે આપણે જોઈએ કે ભાઈ કુલરમાં જોઈએ અપ આપણે તો કેટલોું બધો પાણી નાખીએ પછી એ એ પણ પાણી વેસ્ટ થઈ જાય પછી આ એ વોશિંગ મશીન છે આમાં એ બધું પોઈ પાણી આપણને સાચવવું જોઈએ કે ભાઈ આપણને પાણીનો કમ યુઝ કરીએ પછી બ્રશ કરતા હોઈએ તો આપણને આ ટેપ વોટર ચાલુ જ રાખી દઈએ તો એ પણ સારી વાત નથી કે આપણને ભાઈ સમજવું જોઈએ કે પાણી નો બગડાશ ઓછો ઓછું કરવું જોઈએ
સાચું કહ છો તમે અને જો આપડે કેટલા બધા લોકોને ટેવ હોય છે કે રજા હોય એ દિવસે ગાડી કાર ધોવાની તો નળ છૂટટો નળ ચાલુ કરીને અને પછી કાર ધોવે છે વોશ કરે છે તો એને એ પણ આપણે ઓછા પાણીમાં પણ કરી શકીએ છે પણ નહી એ તો નળી લગાવીને કે વગર ફાલતુ બેફામ પાણી જાય છે એ પ્રમાણે પણ વાપરે છે લોકો તો આપણને લો લોકોને પણમ સજગ રહેેવું જોઈએ કે આટલો પાણીનો ફાલતુ બગાડ નહી કરવો જોઈએ
હા એ તો છે જ આપણને પાણી નો ફાલતુ બગાડ ન કરો જે આપણને શીખવું જોઈએ કે પાણી જળ એ જીવન છે એટલે આપણને આ જલને બહુ સાચવીને કે ભાઈ જેટલી જરૂર હોય એટલો જ વપરાશ કરવો જોઈએ તો આપણને પોતાનાથી જ આવ આવી શરૂઆત કરવી પડશે કે ભાઈ આપણને ઓછો બગાડ કરીએ કે ભાઈ જે થઈ શકે તેટલ પાણી આપણે સ્ટોર કરીએ પછી સ્ટોર કરેલો વોટર આપણને યુઝ કરીએ આવું બધું આપણને કંઈક ના કઈક નિર્ણય લેવા પડશે
સાચું કહ છું એકદમ સાચી વાત કરી તમે સો ટકાની કે આપણને પહેલા નિર્ણય લેવો પડશે કે કેવી રીતે આપણે પાણીને સેવ કરીએ અને જોઓ ને આપણે પ્રકૃતિ સાથે પણ કેટલા હસ્તક્ષેપ કરી રહ્યા છે જંગલના જંગલ છે એ બરબાદ થઈ રહ્યા છે જનસંખ્યા વૃદ્ધિના કારણે કેવી રીતે અ નવી નવી ઈમારતો નવી નવી ફેક્ટરીઓ એની બધી વસાહટ વસી રહી છે તો જે જંગલના જંગલ બરબાદ થઈ રહ્યા છે તો આટલા બધા વૃક્ષોનું કાપ આપણે કાપીએ છીએ તો કે એની પણ અસર પ્રદૂષણથી પણ આપણને એ પણ સમસ્યા ઉભી થાય છે એના લીધે પણ અ વર વરસાદ વરસ તો નથી તો એ પ્રમાણે જોઈએ તો નવીન વૃક્ષો વૃક્ષારોપણનો પણ કોઈને કોઈ આપણને કદમ ઉઠાવો જોઈએ અને સર પસરકાર ને પણ આના માટે કોઈ કોઈ નવીન ઉપાય જરૂર થી અ લાવવો જોઈએ
હા એ તો છે સરકારને પણ આ વિષયમાં કંઈક વિચારવું જોઈએ કે ભાઈ આપણને વધારે વૃક્ષ રોપ રોપિયે કે વૃક્ષ ને વધારે કાટવાની એ કેટલા બધા આ જંગલો જેમ કહો છો તમે લોકો કાટી દીધા છે આપણે પોતાના શ્વાથ સ્વાર્થ માટે લોકો બે વૃક્ષનો કેટલા વૃક્ષ કાપી નાખે તો એ સા સારી વાત નથી કે ભાઈ આપણને પોતાના આમાં આપણનો ફાયદો નથી આમાં આપણને નુકસાન જ છે કે ભાઈ આપણને એ વૃક્ષ નહીં રહેશે તો આપણનું જીવન પણ નહી ન રહેવાનું છે
સાચું કહો છો તમે વૃક્ષો નહીં હોય તો આપડે સારો સ્વચ્છ શ્વાસ લેવામાં આપણને તકલીફ પડશે આપડ તમે જોઈ રહ્યા છો જો કે દિલ્હી અને એવા મોટા મેગા શહેર છે એવા શહેરમાં કેટલું અ પ્રદુષણની સમસ્યા દિવસોને દિવસો વધતી જ જાય છે ત્યાંનો અમ ટ્રાફિક ના લીધે અને એરમાં કેટલું પોલ્યુશન થાય છે તો એ પણ આપણા સામે કેટલી અ સમસ્યાનો એ પણ આપણને જોઈ રહ્યા છે એનો પણ સામનો કરી રહ્યા છે તો સમય જ પસાર થતા થતા આગળ સમસ્યા જોઈને મોટી ન થઈ જાય એના માટે આજે જ આપણને કોઈને કોઈ અ કદમ જરૂર ઉઠાવવા જોઈએ
હા એ તો સાચી વાત કીધી તમે કે ભાઈ મોટે મોટી સિટીમાં જોઈએ આપણને તો કેટલી બધી પોલ્યુશન થાય છે કે આ બધું આ વૃક્ષ કાપી રહ્યા છે બધી વધારે વાહનો યુઝ કરી રહ્યા છે તો એ બધો આનો જ છે તો આપણને પોતે જ આવા સ્ટેપ લેવા પડશે કે આપણને સ્ટેટને કે દેશને પોતા બચાવવા માટે આપણને જ કંઈક ના કંઈક અ નિર્ણય લેવા પડશે કે ભાઈ આપણને કંઈક પણ ચીજ ન ઓછું વાપરાશ કરીએ કે પછી આ વૃક્ષ વગેરે નહી કાઢીએને વધારે વૃક્ષ રોપવાની કોશિશ કરીએ
સાચું એકદમ ખરી વાત કરો છો તમે એટલે વૃક્ષારોપણ માટે અને પ પ્રદૂષણને ઓછો કરવાને માટે આપણાથી જે સાબિત જેટલા બી સારા કામ કારગર હશે એ તો આપણે કરવાના જ હું પણ કરવાની અને તમે પણ જરૂર થી કરશો
હા હા પાકું પાકુ હું પણ જરૂર કરીશ ચાલો કાઈ નહી આપણે પણ આ બધા નિર્ણયે લીયે
જય શ્રી કૃષ્ણ સાચ સાચું કહો છો તમે જય શ્રી કૃષ્ણ